હલો મારો વોઇસ ક્લિયર છે?
હા હા.
હું મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં છું.
હમ આજે હું ઘરનો હેલ્દી જમવાનું લીધું.
હા હું તો બર્ગર અને ફ્રઇઝ લઈને આવ્યો આયવી. અ ખુબ મજા આયવી.
ટેસ્ટ તો સરસ હોય પણ રોજ ફાસ્ટ ફૂડ ખાઉં હેલ્થ માટે સાચું નથી.
હા પણ ફાસ્ટ ફૂડ જલ્દી મળી જાય અને ટેસ્ટી પણ હોય.
હમ હા હેલ્દી ફૂડ પણ ટેસ્ટી બની શકે જો સારી રીતે બનાવે તો બધાને ગમે. હલો હલો